હા અવાજ આવે છ મારી
હા હા તમારી અવાજ મને પ્રોપર આવતી છે તં તમારી અવાજ જતી છે
હા આવતી છે તો આજે આપણે કયા વિષય પર વાત કરીએ
આજે આપણે ખબર છે એવી રીતે આખું બેભાન થઈ ગયા છે અમે તો ઉનાળામાં છે ને આજ ચાર મહિનો જે ચાર મહિનોનો જે સમયગાળો હતો ને એ તો આખો લોકોને છે ને બેભાન કરી લ્યું છે અને જોઈએ છે હમણાં બી જવાનું નામ નથી લેતા એમાં જ જો એક વરસાદ જે એક ઋતુ વરસાદ આવી જાય તો આપણા બધામાં જ એક તાજગી આવી જાય કારણ કે આ ઉનાળાના કારણે છેને છે ને લોકો એ એટલા બધા એટલે કે પોતાના જીવનમાં એટલા બધા એ થઈ ગયા છે ને કે ના પૂછવા કોઈ શબ્દ નથી કારણ કે ઉનાળુ એ આ વખતે એટલી એ રેકોર્ડ જ નહી હતો આપણે જોય છે તો આપણા ગુજરાતમાં કેટલા કેટલા ડિગ્રી તાપમાન પહોંચી ગયેલું હતું માણસ તો માણસ બિચારા પશુ પક્ષીઓ એ પણ બેભાન થઈ ગયા હતા ને પછી તેમાં જો એક ઋતુ આવી જાય વર્ષા ઋતુ તો એ આપણા લોકોમાં છે ને ધરો અને તાજગી લાવી આપે જેથી તેનામાં છે ને એક નવું જીવન આવી જાય તો તમને શું વર્ષા ઋતુ ગમે છે
હા મને તો વરસાદ તો ગમે છે પણ એની સાથે સાથે તમે જે પ્રમાણે આગળ જણાવ્યું ને કે વરસાદ ઉનાળાની ગરમી એ તો અસહ્ય હોય છે અત્યારે તો તાપમાન એટલું વધી ગયું છે ને કે વાત જ ન ભૂજો આપણા ભારત દેશમાં સૌથી વધારે તાપમાન અનેક રાજ્યોમાં જોવા મળ્યું છે જે વિશ્વમાં સૌથી વધુ જોવા મળ્યું છે જે આપણા ભારત માટે ખુબ જ હાનિકારક કહી શકાય છે દિલ્હી જેવા રાજ્યમાં આવું પ્રદુષણ હોવા કારણે શ્વાસ લેવામાં પણ ઘણી બધી તકલીફો પડે છે એના કારણે ઘણી બધી બીમારીઓનો એ લોકોએ સામનો કરવો પડે છે અને જે યોગ્ય જણાતું નથી અને તમને વાત કરું ને આ પ્રદુષણ આ પ્રદુષણ એટલી ખરાબ વસ્તુ છે ને કે જેના કારણે કોઈ માણસ જીવી નથી શકતું પ્રદુષણ પ્રદૂષણ એ એક આપણા માટે સૌથી હાનિકારક વસ્તુ કહી શકાય છે એના દ્વારા આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે જેથી આપણે પ્રદુષણ અટકાવવું એ ખૂબ જ જરૂરી છે અને તેની સાથે સાથે વધુ વૃક્ષો વાવવા જોઈએ જેના કારણે અતિવૃષ્ટિ જેવી એટલે કે કમ મોસમેી વરસાદ ન પડે બધી મોસમો કમ મોસમી થઈ ગઈ છે કારણ કે તમે જોઈ જ રહ્યા છે હમણાં શિયાળામાં પણ કેટલો તાપ લાગે છે અને કેટલીક વાર તો શિયાળામાં પણ વરસાદ આવી જાય છે અને કેટલીક વાર ઉનાળામાં ખુબ જ ઠંડી લાગે છે તો કેટલીક વાર ઉનાળામાં ખુબ જ વરસાદ આવી જાય છે એ બધી અનિયમિતતા શાના કારણે થાય છે આ બધી અનિયમિતતા આ વરસાદના પ્રદુષણ ના કારણે થાય છે કારણ કે ગ્લોબલ વોર્મિંગ ન પ્રમાણ એટલું વધી ગું છે કે વાત જ ન પૂછો હાલમાં પણ તમે જોઈ જ રહ્યા છે યમુના જે નદી છે એ એટલી પ્રદુષિત નદી છે ને કે તેની વાત જ ન પૂછો ગંગા નદી તો સાફ પણ કરવામાં આવે છે પરંતુ યમુના નદી છે એ અમુક અમુક જે યુવાનો યુવા યુવા પેઢી છે એ લોકો સાફ પણ કરે છે પરંતુ પરંતુ તેમાં પણ કઈક એટલું નથી કારણ કે એ બધું પ્રદુષણના કારણે થાય છે મોટી મોટી ફેક્ટરીઓ માંથી જે બધું કચરાઓ ની કાઢવામાં આવે છે બધું જે પાણી ગંદુ પાણી ને બધું કચરો હોય છે એ બધું બધી કંપનીઓ ડાયરેક્ટ નદીમાં નાખે છે તેના કારણે તે નદીનુંું પાણી પીવા પીવા લાયક રહે પરંતુ એની સામે જો આપણે વાત કરીએ તો ગામડાની એની કઈ વાત જ અલગ હોય છે ગામડાઓમાં શુદ્ધ પીવાનું પાણી પણ મળી રહે છે નદી પણ સ્વચ્છ હોય છે અને બધું જ સારું હોય છે પરંતુ શહેરમાં આવું જોવા નથી મળતું કારણ કે ત્યાં કે પ્રદૂષણ જોવા મળે છે તે કે તેની વાત જ ન પૂછો ઉનાળા ચોમાસામાં પણ કેટલીક વાર તો પાણી ભરાઈ જાય છે અને આ બધું કારણ પ્રદુષણના જ કારણે થાય છે અને અ વરસાદ અનિયમિત થઈ જાય કા તો કોઈક વાર વધારે વરસાદ પ જેના કારણે લોકો લોકોના ઘરમાં પાણી પણ ભરાઈ જાય છે તો મને તો એવું લાગે છે કે આ પ્રદુષણ એ આપણને ઘણી બધી સમસ્યાઓનો સામનો એક આપણે જો થોડુંક પ્રદુષણ કરીએ ને તો એની સામે આપડી સામે ઘણી બધી એવા નવા સમસ્યાઓ ઉભું કરીને મૂકી દે છે અને એનો એ એ સમસ્યાનો ઉકેલ લાવવો એ ખૂબ જ જરૂરી છે દર વર્ષે તમે જોઈ જ ર્યા છ છે કે પ્રદુષણનુંું પ્રમાણ કેટલું વધી ગયું છે દિલ્હીમાં તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે એવી હાલત થઈ ગઈ છે કાર્બન ડાયોક્સાઇડ એક એટલું ખરાબ વાયુ છે તો એને માટે આપણે જો વૃક્ષો વાવીએ તો વૃક્ષો વાવવાથી આપણે પ્રદુષણમાં થોડોક સુધારો કરી શકીએ છેએ અને પ્રદુષણમાં સુધારો કરીએ મતલબ પ્રદુષણમાં ઓછો કરી શકીએ છીએ કારણ કે વૃક્ષો એ કાર્બન ડાયોક્સાઇડ હવા લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે જો આપણે અત્યારે જો વૃક્ષો નહીં વાવીશું તો આગળ જતા આપણે ઘણી બધી સમસ્યાઓનોો સામનો કરવો પડશે આપણી આવનારી પેઢીઓને હરિયાળી જોવા મળશે નહીં ખાલી તે એક પ્રકારનો એનિમેશન દ્વારા અથવા તો ફોટામાં જ જોઈ શકાશે એવો એક સમય આવી જશે તો તેની માટે એક અને તમે તમને ખબર જ છે કે વૃક્ષો એ વસ્તુને કે જે વરસાદ લાવવાનું કામ કરે છે અને તમે આગળ જણાવ્યું તે પ્રમાણે કે ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે ને કે તેની વાત જ નહીં તો તે ગરમીના તે બધું સાના કારણે થઈ રહ્યું છે આ બધી માણસોની જે જરૂરિયાતો છે એ બધી સંતોષતી જ નથી તેથી તેઓ વૃક્ષો અને જંગલો કાપી રહ્યા છે પરિણામે અ પરિણામે વરસાદ ન જે એ છે ને એ લંબાયા કરે છે અને વરસાદ જલ્દી પડતો નથી કારણ કે વૃક્ષો વરસાદ લાવવાનું કામ કરે છે તો મારે તો માનવું એ જ છે કે આપણે જેટલા વૃક્ષો વાવીશું તેટલું આપણે પ્રદુષણ થી પણ બચી શકીશું અને અને વરસાદ પણ નિયમિત થઈ જશે જો આવું ન કરવામાં આવે તો પછી આવનારી આપણે કુદરત સામે કોઈનું ચાલતું નથી જો કુદરતે એવી બધી સમસ્યાઓ આવી જશે ને કે તેનાથી આપણે માનવ સંપત્તિને બચાવવી ખુબ જ અઘરી બની જશે તમને શું લાગે છે આ વિષય પર
હા એમાં શું લખવા જેવ તો તો ધ કે જેટલી વાત કઈ ને બધી બરાબર જ કઈ રીતે કે તવે જો તમે કહ્યું જ કે વૃધો જે છે તો એ વરસાદ લવાનું કામ કરે છે અને જો એમાં જ આપણે વૃક્ષોને જ કાપતા હોય તો ક્યાંથી વર્તા જવાની આપણે જોઈએ છીએ તો આજે તો એટલા બધા વૃક્ષો હોવા છતાં પણ ઉનાળામાં આપણે એટલા વેભાન થઈ જતા હોઈએ તો જ્યારે ને જારે મનુષ્ય પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે જયારે આખું આખી પૃથ્વીને જયારે વિનાશ કરવામાં લાગી જશે ત્યારે શું થશે તો તમે એનો અંદાજ જો લગાવવા જાઓ ને તો તમે જાણી શકો છો કે શું થશે એટલા માટે હું તો કહું છ કે વ્યક્તિની પોતાની ઈચ્છાઓ છે ને જરાક છે ને તેને સંતોષી રાખવી જોઈએ કારણ કે છે ને આજકાલનો જે મનુષ્ય છે તો એ પોતાની ઈચ્છાઓથી પૂરતી નથી કરી શકતો એ પોતાની ઈચ્છા માટે છે ને કંઈક ને કંઈક કર્યા જ કરે છે કર્યા જ કરે છે અને એની સાથે એને એ છે ને પ્રકૃતિ સાથે પ્રકૃતિ સાથે ખેલી રહ્યો છે એટલા માટે હું તો કહું છું ને કે જો આ પ્રકૃતિ સાથે કોઈ પ્રકૃતિ સાથે કોઈ પણ વ્યક્તિ જો આવું કરશે તો તે તેનું નુકસાન તો એને જ ભોગવું પડશે ને કારણ કે પ્રકૃતિ એ કુદરતી રચના કુદરતી વસ્તુ એ કુદરતી જ તેમ કુદરતી રચના કરેલી છે અને જે વ્યક્તિ કુદરત સાથે જો કઈક છતછાડ કરે કોના પર આવવાનું છે માનવી એ પોતાની જીવન જે જરૂરિયાત વસ્તુ છે ને તેને ક્યારે પણ એ સંતુષ્ટ થઈ જ નથી શકતું એટલા માટે તે કંઈક ને કંઈક કંઈક ને કઈક પ્રકૃતિ સાથે અને કુદરતી વસ્તુઓ સાથે છે ને એટલે કંઈક ને કંઈક કર્યા જ કરે છે તેના માટે છે ને ઘણી બધી એવી સંભાવના છે કે ભવિષ્ય એ આપણું ખુબ ખતરામાં છે એ સંભાવના વાળી કોઈ બાબત નથી કારણ કે આપણે જોઈએ છીએ કે આજે જયારે મનુષ્ય એ કેવી રીતે આજેનું જે મનુષ્ય છે કેવી રીતે કામ કરી રહ્યો છે તે પોતાની જીવનને સંતુષવા માટે વૃક્ષો કાપે છે અને વૃક્ષો કાપે છે જ્યારે તેઓ જુએ છે અને વૃક્ષો કાપે તો હું એવું કહું છું ને કે દરેક વ્યક્તિ જો છે તો તેને છે ને જે જેટલા એના ઘરમાં વ્યક્તિઓ છે તો દરેક વ્યક્તિને જેટલા વ્યક્તિઓ છે તો તેને છે ને હંમેશા પોતાના નામથી એક વૃક્ષો જીવનમાં લગાવવો જોઈએ અને વૃક્ષો લગવા આપણે શું પહેલા કહેતા હતા વૃક્ષો લગાવો પણ હવે શું કહે છે વૃક્ષો લગાવો પણ તેનું જતન કરો કારણ કે વ્યક્તિ વૃક્ષો લગાવી દે છે પરંતુ એ ક્યારે મોટો થશે કે શું થશે એનું કઈ તે નથી એટલે હું હું તો એવું માનું છું કે વૃક્ષો લગાવો અને તેનું જતન પણ કરો કે જે રીતે મોટો થાય અને દરેક વ્યક્તિને એ ઓક્સિજન આપતો રહે છે એટલા માટે અને જો આવું વાતાવરણ થઈ જશે તો કેવી વરસાદ કે કેવો ઉનાળો કે કેવો શિયાળો જો વાતાવરણને સંતુલિત કરી દેવામાં આવે તો તેના કારણ છે ને ઘણો ફાયદો થાય છે તો હું તો એવું જ માનું છું. વાતાવરણની છે ને ક્યારે પણ છેડછાડ નહીં કરવી જોઈએ તેથી બ તેની જે એટલે વાતાવરણની જે સાયકલ છે એ બરાબર ચાલતી રહે તો ચાલો તમારી સાથે વાતો કરીને મને ખુબ સારું લાગ્યું અને આના વિશે જાણી મને પણ ખુબ બધું જણાયું તો ચાલો હવે
હ ચાલે તમારી છોડો પણ મને વાત કરીને ખુબ જ સારું લાગ્યું. તમે પણ ઘણી બધી સારી માહિતી આપી તો આપણે આવા જ કોઈ ટોપિક સાથે પાછા મળીશુ મળીશું આવજો.